ત મિત્ર
હેલો મિત્રો અવાજ આવે છે મિત્રો?
હા મિત્ર અવાજ આવી રહ્યો હશે.
હા તો વેકેશન કેવું ચાલે છે?
હા મિત્રો વેકેશન સારું ચાલી રહ્યું છે.
હા હા તો શું તમારી પાસે થોડો ઘણો ટાઈમ છે?
હા મિત્ર મારી પાસે સમય છે બોલો નને તમે શું કેવા માંગો છો?
તો મિત્ર આજે હું તમને એક વિષય પર એવી થોડી ઘણી ચર્ચા કરવા માંગુ છું તો થોડો ઘણો તમારો સાથ સહકાર જોઈએ.
હા મિત્ર બોલો ને.
તો મિત્ર મારો જે આજનો થોડી ચર્ચાનો વિષયનો ટોપિક છે એનું નામ છે ઓનલાઈન શોપિંગનો અનુભવ તો મિત્રો તમે જોઈ શકો છો કે આજના સમય દરમિયાન આપણે કઈ પણ મંગાવું હોય કે કઈ મોટ તો કે મોટીથી માંડીને ના ની વસ્તુ કઈ મગાવવાની હોય તો આપણે ઓનલાઈન શોપિંગ ન ઓપ્શન આજના સમયમાં આવી ગયું છે કારણ કે મિત્ર આપણે જોવા જઈએ તો આજના સમય દરમિયાન જે આપડી અ દેશ તે ડિજિટલ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ ને આજે કઈ પણ આપણને માંગવાનું હોય નાંદી વસ્તુથી માંડીને મોટી વસ્તુ સુધી આપણે ઓનલાઈન લઈ શકીએ છીએ ને મિત્ર આપણે જયારે ઓનલાઈન શોપિંગ કરતા હોય ત્યારે આપણને અલગથી અંદરથી અલગ જ ફિલિંગ આવે છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે નોર્મલી થોડી નાની ડિટેલ ફીલ કરતા આપણે ક કે ભાઈ મને આ વસ્તુ જોઈતી છે તો તે થોડા સમય દરમિયાન તે આપણને આપીને જતા હોય છે તો મિત્ર તમે શું થોડો ઘણો અનુભવ તમારો જણાવશો મિત્ર.
હા મિત્ર ઓનલાઈન શોપિંગનો અનુભવ તો ખુબ જ સારો રહ્યો છે મારો એટલે કે હું પણ હંમેશા પહેલા તો હું ઓનલાઈન શોપિંગ ના કરતો હતો સીધા કોઈ પણ દુકાને જઈને કોઈ પણ વસ્તુ ખરીદી લાવતો હતો. એટલે અનુભવ તો હવે ઓનલાઈનનો સારો જ રહ્યો છે તો હું જન તમને જણાવ છો કે હવે ગામડામાંથી શહેર સુધી બધે જ હવે તો ઓનલાઈન શોપિંગ જ થઈ રહ્યો છે અને ઓનલાઈન શોપિંગનો અનુભવ પણ બધાને સારા છે અને શહેરી વિસ્તારમાં અમદાવાદ સુરત વડોદરા ગાંધી નગર જેવા વિસ્તારોમાં તો હંમેશા ઓનલાઈન શોપિંગ જ કરતા હોય છે. જેમાં શાકભાજીની ખરીદી કે કપડાની ખરીદી કોઈ પણ વસ્તુની ખરીદી હંમેશા ઓનલાઈન જ કરતા રહ્યા છે અને ઓનલાઈનથી જ ઝડપી ડિલિવરી થાય છે એટલે કે ફ્લિપકાર્ટ એમેઝોન જેવી એપ્સમાંથી આપણે જરૂરી વસ્તુઓ ડિલિવરી ઝડપી કરી શકીએ એટલે કે આપણને ઘણા બધા વિકલ્પો મળે છે એટલે કે કપડાંની ખરીદી, મોબાઈલની ખરીદી, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી આપણે હંમેશા ઓનલાઈન જ કર કરી શકીએ છેએ હાલના સમયમાં તો એટલે કે કે નવા-નવા ફીચર્સ આવવાથી હવે ઓનલાઈનનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે એટલે કે આપને ઓનલાઈન શોપિંગ કરવાથી સારા પેમેન્ટ પણ કરી શકે છે એટલે કે યુ પી આઈ દ્વારા આપણે તેનું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
પેમેન્ટ કરી શકીએ છે અને અર્ધસ નાના-નાના શહેર હવે ઓનલાઈન શોપિંગ વધારે જોવા મળે મળે છે અને જો આપણે ઓનલાઈન ખરીદી કરતી વખતે બ્રાન્ડ વસ્તુ આપણને જો ન મળે જો આપણે સંતોષ ન મળે તો આપણે એ વસ્તુને સરળતાથી રિટર્ન કરી શકીએ એટલે કે આપણને સમયનો પણ બચત થાય છે દુકાને ધક્કા મારવાના પડે ઘર બેઠા આપણે કોઈ પણ વસ્તુની ઓનલાઈન ખરીદી કરી શકીયે છે એટલે આપણા માટે ખુબ જ ઉપયોગી છે તો હું તમને જણાવું છું કે આપણે તો ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકો છે એટલે આપણા સમયમાં એટલે કે ગામડા વિસ્તારમાં ઓનલાઈન શોપિંગનુ પ્રમાણ પણ ઓસુ હોય છે એટલે કે આપણી આવક તો ઓસી હોવા એટલે આપણે ઓનલાઈન શોપિંગ ઓ કરતા હોય છે એટલે કે આપણે હંમેશા તો, દુકા જઈને જ કરતા હોય છે પણ આના સમયમાં ટેકનોલોજીકલ દાવાથી આપણે પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પણ, ઓનલાઇન શોપિંગ કરે છે, એટલે કે
કોઈ પણ મહિલા હાલના સમયમાં કપડા માટે ખરીદી ઘર બેઠા મોબાઈલમાં ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનમાં મનગમતા કપડાં પણ આપણે ખરીદી કરી શકીએ અને, પુરુષો તો હંમેશા કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુનું, ઘર બેઠા ઓનલાઈન કરી શકી એટલે કે પુરુષો હંમેશા, ઘડિયાળ મોબાઈલ તેની તેમને ગમતી અલગ અલગ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક હોય છે એટલે કે એ, વસ્તુ હંમેશા ઓનલાઈન જ કરતા જોવા મળે છે એટલે કે હાલના સમયમાં સૌથી લોકપ્રિય, ઓનલાઈન શોપિંગની એપ્સ હોય તો ફ્લિપકાર્ટ એમેઝોન મસ્યુ જેવી ઘણી બધી પણ આ હંમેશા મુખ્ય રહેલ છે અને તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે, ઓનલાઈન શોપિંગ કરવાથી આપણા સમય શક્તિનો પણ બચત થાય છે અને આપણે ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરી શકી છે, અંગેની મોટી એપ્સો ઉપલબ્ધન છે એટલે આપણે પણ આ એપ્લિકેશન નો ઉપયોગ કરવો જોઈએ, તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો છો?
હા મિત્ર તમે કીધું તે પ્રમાણે આજના સમયમાં આપે જોવા જઈએ તો શહેરથી માંડીને ગામના જે લોકો છે એ લોકો પણ ઓનલાઈન શોપિંગ અનુ
હા મિત્ર બોલો ને તમે આ વાત ને આગળ લઈ જવો સારું છે બોલો બોલો
હા મિત્ર તો આપણે જોવા જઈએ તો પેલાના સમયમાં જે હતા એ લોકોને આટલું બધું જે આ ડિજિટલ પ્રક્રિયા છે કે જે આ ઓનલાઈનની જે અમના હાલની શોપિંગ છે એનો તે લોકો અનુભવ ન રહ્યા હતા ત્યારે તે સમય દરમિયાન જો આપડે કઈ વસ્તુ લેવું હોર કોઈ શાકભાજી લેવ હોય તો એ લોકો જે છે તે માર્કેટમાં કે પછી કપડાની દુકાન કે પછી જે કઈ પણ વસ્તુ લેવાની હોય તો એ લોકો બજારમાં જતા હતા કે એ જે જા મળતી હતી તે જગ્યાએ જતા હતા ને પછી ત્યાંથી લઈને એ લોકો ઘરે જતા હતા તો તે ટાઈમ પર એવું હતું કે જો કોઈ વસ્તુ રિટર્ન કરવાની હોય તો એ લોકો હજુ પાછું ત્યાં જવાનું તો કેટલો બધો સમય એ લોકોનો ખર્ચાય જાય તો તમે મિત્ર કીધું તે પ્રમાણે આજના સમયમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ આપણને નહી ગમી તો આપણે એને રિટર્ન પણ કરી શકીએ એ વિકલ્પો પણ ખૂબ જ સારા છે ને મિત્ર આજના સમયમાં આપણે જોવા જઈએ તો બધા તમે કીધું તેમ એ બધા લોકો ઓનલાઈન શોપિંગ જ કરવા માંગે છે કારણ કે મિત્ર આપણે ઓનલાઈન શોપિંગ કરવાથી જે આપડી જે ટાઈમ છે એ પણ બચત થાય છે આપણે બીજું કઈ કામ કરવાનું હોય તો એના માટે જે સમય છે તે આપણને મળી રહે છે મિત્ર ને મિત્ર આજના સમયમાં એવું છે કે અલગ અલગ એ દિવસે ને દિવસે અલગ અલગ એવી જે લિંક છે જે ઓનલાઈન શોપિંગને જે રિન્ંગ્સ. તેી ધી અપડેટ થતા મિત્ર તમને ખબર જ હશે કે હાલમાં કેટલી બધી જે ઓનલાઈન શોપિંગ વાળી જેમ કે બજાજ બ્લેન્કેટ એમેઝોન જેવી અલગ અલગ એ એપ્સ દ્વારા જે. ઓનલાઈન ઓર્ડર કરી શકી ને મિત્ર આજના સમયમાં એવું પણ થઈ ગયેલું છે કે મિત્ર આપણે ખાવાનું પણ ઓનલાઈન ઓર્ડર કરી શકી છે મિત્ર હમણાં તો એવું જ છે કે આપણને જે પણ જરૂરી વસ્તુ જોઈ. થી માંડીને ખાવાની વસ્તુ કે તમે જે ક રતે તમે ઓનલાઈન એક બટન પર ક્લિક કરો ને એ થોડા સમય પછી તમારા ત્યાં આવી જાય છે મિત્ર એમાં અમુક એ પણ મર્યાદા છે. કે મિત્ર આપણે અમુક વસ્તુ. તું એવી જોવા જઈએ. તો કઈ કપડું કે કઈ ઓર્ડર કરેલું હોય તો અમુક એવું હોય કે ત. ચાર કે પછી બે ત્રણ દિવસ લાગતા હોય છે જેના કારણે. આપડે થોડી ઘણી રાહ જોવી પડે છે. ને એ સમય દરમિયાન અમુક એવી વસ્તુઓ છે કે જે આપણે ઓર્ડર કરીએ એ થોડી વાર પછી તરત આવી જતી હોય છે પણ મિત્ર આપણે જોવા જઈએ તો જે ઓનલાઈન આપણે અમુક વસ્તુ કરતા હોય તેમાં અલગ અલગ એવા ટૂલ્સ. દ્વારા આપડે ઓર્ડર કરવામાં આવે તો એ લોકોને જે. સર્વિસ ટાઈઇમ છે કે એ લોકોની જેલે ડિલેવરી ટાઈમ છે તો એ અલગ અલગ હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે મિત્ર લઈએ તો જો કોઈ આપણે કપડું ઓર્ડર કરેલું હોય મેસોમાં. ને બીજું કપડું ઓર્ડર. કરેલું હોય આપણે બ્લિન્કીટમાંથી તો જે મેસોનું જે ડિલેવરી છે એ ખૂબ જ લેટ થાય છે ને જે બ્લિન્કટની જે ડિલેવરી છે તે ખૂબ જ ફાસ્ટ થાય છે તો મિત્રો ધીરે ધીરે આ જે. ઓનલાઈન શોપિંગ જે છે તે પણ ધીરે ધીરે અપડેટ થતી ચાલલી છે મિત્ર હાલના સમયમાં જે ઓનલાઈનની જે શોપિંગનોો અનુભવ છે એ બધા જ લોકો લેવા માંગે છે કારણ કે મિત્ર આપણે જોવા જઈએ તો પહેલાના સમયમાં જે પેલાની જે. જૂની પેઢી હતી એ લોકોને આવું બધું ના મળ્યું હતું ને હાલના સમયમાં જે આવું બધું મળતું છે તો બધા તો આનો તો લાભ તો લેવાના જ એ માટે બધા વ્યાકુળ હોય છે આના માટે ને મિત્ર આપણે બીજી. બીજવારી. તો આપડો દેશ જ આવો નથી. કે આ ઓનલાઈન શોપિંગ ન શોકીન છે પણ બીજા બધા દેશના લોકો પણ આ માટે જાણીતા છે ને એ લોકો પણ આવું જ કરતા હોય છે ને અમુક એવી જગ્યા છે કે જ્યાં આ ઓનલાઈન. પિંગ ન કે એની બધી લાભ થતા નથી જેમ કે આપણે જોવા જઈએ તો અમુક એવા સ્થળો છે કે અમુક એવા જંગલો વિસ્તાર છે કે જ્યાં. લોકો ઓછા હોય છે. જેના કારણે ત્યાંનું કોઈ ડિલિવરી લેતું નથી. કેમ કે મિત્ર જોવા જઈએ તો આપણે આ મોસ્ટ ઓફલી જે ડિલેવરી થતી હોય તે સિટીવાળી વિસ્તારમાં થતી હોય છે ને જે ગામડા વાળા વિસ્તારો છે ત્યાં એટલી બધી ડડીલેવરી થતી નથી જેના કારણે ત્યાંના લોકોને કંઈ પણ જરૂ. જરૂરિયાતની જે વસ્તુ. તો હોય તે. ઈઝીલી મારી શકતી નથી ઓનલાઈન ને આથી જો ધીરે ધીરે અપડેટ થતો જશે તો પછી ધીરે ધીરે એ લોકોને પણ અ જે ઓનલાઈનનો શોપિંગનોો અનુભવ છે. એ લોકો પણ લેવા માંડ છે ને આથી મિત્ર આપણેે આના વિશે ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે મિત્ર હાલના સમયમાં આપણે જોવા જઈએ. તો કોઈ પણ આટલો. કીમતી સ સમય આપીને, કોઈને આટલુ બધો જે કોઈના રિલેટેડ એવું માહિતી આપી શકતું નથી, ને તમે કિંમતી સમય તમારો ફાળવીને મને આટલી બધી માહિતી આપી તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ મિત્ર.